હેલો
હા તમને મારો અવાજ આવી રહ્યો છે
હેલો હા
અવાજ આવી રહ્યો છે તમને મારો
આવે છે હા સે ધીમો આવે છે પણ ચાલશે
કેમ છો મજામાં નમસ્તે
નમસ્તે મજામાં આવો
હા તો આજે આપડે થોડીક પ્રાણીઓ વિશે વાત કરીએ
હમ. પ્રાણીઓ જંગલ એટલા બધા કપાઈ રહ્યા છે એટલે પ્રાણીઓ પણ ઓછા થતા ગયા છે.
હા એ વાત પણ તમારી સાચી છે પ્રાણીઓ જે છે એ આપણા પર્યાવરણ માટે કેટલા મહત્વના હોય છે તમે મને કહી શકો
પ્રાણીઓ હોમ આપણને બવ જ ઉપયોગી છે પરંતુ આપડે એને બચાવી શકતા નથી કારણ કે અત્યારે જ્યાં જ્યાં જઈએ ત્યાં પાણી ઓછા પ્રમાણમાં પાણી એ લોકોને મળી રહે છે.
તમારી વાત પણ સાચી છે ખુબ મહત્વના છે તેઓ પ્રાણીઓ જે છે ખુબ મહત્વના હોય છે
સાવ ધીમો અવાજ આવે છે
કુદરતી સંતુલન જાળવવા માટે ખૂબ જ મદદ કરે છે બરાબરને
બરાબર છે કારણ કે કેટલાક પ્રાણી પ્રાણીઓને ખુબ જ કેટલા વિસ્તારોમાં વેચી શકાય છે
હા એજ વસ્તુ છે કે જંગલી પ્રાણી છે પાલતુ પ્રાણી છે જળચત પ્રાણી છે પક્ષીઓ છે અને સરીસૃપ જેવા ઘણા બધા પ્રકારમાં એને વેંચી શકાય છે બરાબર
બરાબર છે
હા
જો ગામડાઓમાં ક્યાંક પ્રાણીઓ ખૂબ જ વધારે જોવા મળે છે કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં હોય છે ગાય ભેસ પાલતુ પ્રાણી જેને કહી શકાય એવા પાલતુ પ્રાણી આપણને બકરી ઘોડો ઊંટ એવા પ્રાણીઓ જોવા મળે છે ગામના વિસ્તારમાં
હા જેમ તમે ગ્રામ્ય વિસ્તારનું કીધું કે ગાય ભેંસ બકરી ઘોડો જે પાલતુ પ્રાણીઓ જે છે એ ત્યાં જોવા મળતા હોય છે તેમ જંગલી પ્રાણીઓ જે છે એ જંગલમાં જોવા મળતા હોય છે જેવા કે સિંહ વાઘ હાથી હરણ રીછ બીજા ઘણા બધા પ્રકારના જે પ્રાણીઓ જે છે કે જે માસાહારી છે એ આપણને જે છે એ જંગલમાં જોવા મળતા હોય છે અને તમે જે પ્રાણીના નામ કીધા એ શાકાહારી હતા એટલે એ આપણને પાલતુ પ્રાણી તરીકે ઓળખાય છે બરાબર ને
બરાબર છે ગ્રામ્ય વિસ્તારમાં જાં જાાં પાલતુ પ્રાણીઓ હોય છે અને એ લોકો આપણને ખેતી વિસ્તારમાં બળદ છે ગાય છે દૂધ આપે છે એટલે આપણેે એને બહુજ ઉપયોગી છે
અને હાથીમાં આવે છે એવું તમને લાગે છે કંઈ કે હાથીને કંઈક ખાસ માનવામાં આવતું હોય કારણ કે કે જે છે એ બુદ્ધિશાળી અને શક્તિશાળી પ્રાણી માનવામાં આવ્યા
કે તે ગણપતિ નું મસ્તક ગણપતિ ઉપર જે છે એ એનું મસ્તક લગાવવામાં આવ્યું છે ઓમખાસ એ રીતે છે કે એના દાંત બે છે એ બહુ જ કિંમતી હોય છે
હા તમારી વાત એકદમ સાચી છે કે તેને ગણપતિ ભગવાનનો મુખ જે હતું એ એનું જ લગાવવામાં આવ્યું છે એના કારણે પણ એ ખૂબ જ પ્રખ્યાત છે અને એને મહત્વ આપવામાં આવે છે એવી જ રીતે ઘણા બધા પ્રાણીઓ જે છે ભગવાનના વાહનો તરીકેને ઓળખવામાં આવતા હોય છે જેમ કે ગણપતિજી લઈ લઈએ તો ગણપતિજી નું વાહન જે છે એ ઉંદર હોય છે
ઉંદર તો હા ઉંદરને તો બહુ જ ડર કરતો હોય છે અને તે અ બિલાડી ન ભક્ષણ બિલાડી તેનું ભક્ષણ કરી જાય છે આમ એકબીજા પ્રાણીઓ છે ને એકબીજાના ભક્ષણ કરી એનો ખોરાક પણ બનાવતા હોય છે આ રીતે
હા એ જે તમે કીધું ને એને આહાર કડી તરીકે ઓળખવામાં આવ્યો છે કે એક જે પ્રાણી છે એ બીજાને ખાય બીજું જે પ્રાણી છે બીજાને ખાય એટલે આખી આહાર કડી છે
બરાબર છે કારણ કે જો આપડે માછલી છે અને જળ એ જળમાં રહે છે પરંતુ એના અન્ય પ્રાણીઓ જે જળમાં રહે છે એ પણ એનો શિકાર કરતા હોય છે જેવા કે બગલા
હા તો એ લોકો જળચર પ્રાણી છે અને હજુ પણ ઘણા બધા પ્રકારના જળચરજીવો વિશે આપણને સંપૂર્ણ માહિતી તો મળતી નથી કેમકે જળના કેટલા બધા જળના પ્રાણીઓ હોય છે આપણે બધાને તો નથી ઓળખી શકતા પણ હું તમને એક વસ્તુ કહું કે પ્રાણીઓ અને માનવ જીવન વચ્ચે કંઈ સંબંધ છે ખરો પ્રાણીઓ આપણને હેલ્પ કરતા હોય મદદ કરતા હોય એવો કોઈ સંબંધ ખરો
આપડે માનવ જીવન સાથે ઘણો સબંધ છે કારણ કે ઘણા પ્રાણીઓ ખેતીમાં અને ઊંટ જેવા પ્રાણીઓ છે એ પરિવહનમાં પણ મદદ છે અને બળદ જેવા પ્રાણીઓ છે જે ખેતી આપડે એને માથે જ ઉપયોગી છે
બળદ જે છે ખેતી કરવામાં ઉપયોગી છે ઊંટ જે છે ભારવહન ઊંટ ઘોડો ગધેડા એ બધા ભારવહન માટે ઉપયોગી છે ગાય ભેંસ જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે તો એ બધા એવી રીતે ઉપયોગ એટલે કોઈ પણ પ્રાણી જે છે એ આપડા માટે માનવ જીવન સાથે એનો સારો સબંધ જોડાયેલો છે ટૂંકમાં આપણે એટલું કહી શકીએ બરાબર ને
બરાબર છે આપડા વાતાવરણ ને અમુક અંશે તો એ શુદ્ધિકરણ પણ કરે છે
હા અને પ્રાણીઓ જે છે અભયારણ એના માટે જે છે અભયારણ બનાવવામાં આવતું હોય છે કે જ્યાં તેઓ સુરક્ષિત રીતે ને વાતાવરણ મળી શકે પોતાનો ખોરાક મળી શકે રહેવા માટેની યોગ્ય જગ્યા મળી રહે શકે એટલે એવા પ્રકારનું એક અભયારણ એટલા વિસ્તારમાં એના અભયારણ બનાવવામાં આવે છે અને ત્યાં જે છે એ માનવ પ્રવૃત્તિઓ જેવી કે જ્યાં ઘાસ ઉગાડેલો હોય તો એ કાપવાની બંધ પ્રતિબંધતા હોય છે કોઈ પણ ફળ ત્યાંથી લઈ આવ વાની પ્રતિબંધતા હોય છે એટલે એક એવા પ્રકારનો વિસ્તાર જે હોય છે એમાં અભયારણ્ય બનાવવામાં આવે છે કે જ્યાં પ્રાણીઓ જે છે પોતાની રીતે જે છે ફરી શકે છે આરામથી
અચ્છા આપડે અહીંયા પણ ઘણા અભયારણો છે એને એવી રીતના સાચવવામાં પણ આવે છે એને જોઈએ એવું વાતાવરણ એને જોઈએ એવો ખોરાક પણ ત્યાં સમર્પિત કરવામાં આવે છે જેવું કે અહીયા આપડે ઘણા પ્રાણી સંગ્રહાલય બયના છે
એ પણ છે એ અભયારણ જેવું જ હોય છે પ્રાણી સંગ્રહાલય પણ પ્રાણી સંગ્રહાલયમાં કેવું હોય છે કે તેમને એક પિંજરામાં રાખવામાં આવે છે અલગ અલગ પ્રાણીઓ માટે અલગ અલગ પિંજરા બનાવવામાં આવેલા હોય છે અને વિશ્વનું સૌથી મોટું પ્રાણી જે છે એ બ્લુ વેલ છે
હા એ જળચર પ્રાણી કેહેવાય છે અને એ સૌથી મોટીટી માછલી છે
હા એમાં ઉંટની રણનું જહાજ કેમ કહેવામાં આવે છે એ તમે કહી શકો
હા તે રણમાં લાંબા સમય સુધી મુસાફરી કરે છે એના પગમના તળિયામાં એવી ગાદી હોય છે કે જે રણમાં જ ચાલી શકે છે વધારે અને રણમાં પાણીની અસંખ્ય તંગી હોય છે પરંતુ એને એવી એના પેટમાં કોથળી ફીટ કરવામાં આવેલી હોય છે કે તે પાણી નો સંગ્રહ કરી શકે છે અઠવાડિયું દસ દિવસ કે વધારે ટાઈમ સુધી
તમારી આ વાત એકદમ સાચી છે અને એવું છે કે લોકો વિવિધ પ્રાણીઓ વિશે જાણકારી મેળવી શકે એના માટે જ છે એ પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવતું હોય છે અને ખરેખર પ્રાણીઓ જે છે છે ઇ પૃથ્વીના મહત્ત્વના જીવ છે
એમાં જૈવ વિવિધ ઘણા જૈવિક પ્રાણીઓ હોય છે અને ઘણા નિર્જીવ પ્રાણી હોય છે એટલે બેય પર્યાવરણ માટે તો બંને ઉપયોગી જ છે
તમારી વાત એકદમ સાચી છે અને એમની સુરક્ષા કરવી એમનું સરક્ષણ કરવું એ આપની જવાબદારી બને છે કે આપણે પ્રાણીઓનું કોઈ પ્રાણી હોય તો એને નુકસાન ન પહોંચે એ માટે આપણે શું કરી શકાય તો એ આપડી અને ઘણા લોકો એવુ જ કે તમે જેમ કીધુંતું કે હાથીના દાંત બહુ કિંમતી હોય છે તો ઘણા એવા પહેલાંના રાજા મહારાજાઓ એવા હતા કે જેમને એના મહેલમાં જે છે એ હાથી દાંતે એને શો શોભા માટે રાખતા હતા તો એ હાથીને જીવ તો હોય ત્યારે જ કાપી લેતાતા અથવા તો રાજા મહારાજાઓનો એવો પણ શોખ હતો કે જે શિકાર કરતા પ્રાણીઓનો જે કોઈ પ્રાણી એને ગમી જાય એનો એ શિકાર કરતા તો એ પણ ખૂબ નુકસાનકારક થતુંતું પ્રાણીઓને બચાવવા માટે પડે બનતો પ્રયત્ન કરવો જોઈએ
આજે પ્રાણીઓ તો ઘણી જગ્યાએ ખુબ શિયાળ જેવા સરસ મસ્ત પ્રાણીઓ ખુબ જોવા મળે છે આપણને
એટલે આજે આપણે ઘણી બધી પ્રાણીઓ વિશે વાત કરી અને ખૂબ જ સારી એવી માહિતી પણ મળી અને તમને પણ મળી હશે એવી આશા રાખું છું તો આજની વાત અહીંયા જ પૂરી કરીએ આભાર તમારો
એ બદલ આપને ઘણો મને અભિપ્રાય આયપો એ બદલ આપનો પણ મને આભાર